હલો
કેમ છો મજામાં?
બસ મજામાં છે, બોલો બોલો.
બોલો શું ચાલે શાંતિ બાકી
બસ શાંતી.
શું કરો છો, બોલો બીજું કો?
કઈ નઈ ફરવા જવાનું હા હું બી એજ વિચારતી હતી.
તો મે આ કીધું કઈ જવું બોલો ને તમે કઈ આઈડિયા આપો. સારી જગ્યા
તો રાજથ સ્થાન જવું છે રાજસ્થાનમાં બધા બહુ પ્લેસ છે ઉદયપુર છે જય પુર છે પછી જેસલમેર છે.
હમ હમ હમ પછી
બસ આ ત્રણમાંથી કોઈ એક જગ્યાએ જવું છે અને એમાં વધારે ફોકસ જયપુર
હમ સાચી વાત છે જયપુર જવાય કેમ કેમ કેહેવાય કે રાજસ્થાનની રાજધાની કેહેવાય ભાઈ એલે ત્યાં આગળ સુખ આમ કેવાય કે સુવિધાઓ ફેસિલિટીઝ સર્વિસ બધું સારું હશે ત્યાં આગળ આપણો ફરવા જઈશું તો
હા, રાજસ્થાનની રાજધાની જયપુર જ છે ને અને એમાં એમાં બી ખાસ મારે પિંક સિટી જવું છે અને તમને એ ખબર છે રાજસ્થાન ની રાજધાની જયપુર છે. તો પણ પિંક સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે.
હા, એ કેમ ઓળખવામાં આવે છે મને ખ્યાલ છે કેમ કે ઓગણીસો છોતેરમાં જયારે બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સના સ્વાગત માટે આખા શહેરને ગુલાબી રંગથી રંગાવામાં આવ્યું હતું. ત્યારથી જયપુર પિંક સિટી તરીકે પ્રસિદ્ધ થયું છે સાચી વાતને
હા. અને એની સ્થાપના પણ મને ખબર કે જયપુરની સ્થાપના મહારાજા સવાઈ મહરાજા સવાઈ જયસિંહ દ્વિતય દ્વિતીય એ સ સતર સત્યાવીસમાં કરી હતી. તે તેમણે શહેર નું આયોજન ખુબ જ વૈજ્ઞાનિક રીતે કરાયું હતું. એટલે જ જયપુરનું જયપુર નુ શહેર આ આયોજન ખુબ સુંદર ગણાય છે.
ના, ના સાચી વાત છે ત્યાં પહાડ રસ્તાઓ બજારો અને સુંદર ઇમારતોની પણ તેની ખાસિયત છે ભાઈ જયપુરમાં જોવાલાયક સ્થળો કહીએ. તો આમીર કિલ્લો હવા મહેલ સિટી પેલેસ જંતર મંતર પછ જલમહેલ પહી નાહરગઢ કિલ્લો ખૂબ જ પ્રખ્યાત છે. હવા મહેલ વિશે થોડું જણાવો તો હવા મહેલમાં સેંકડો નાની બારીઓ છે. જેથી ઠંડી હવા અંદર આવે છે તે જયપુર નું પ્રતિક માનવામાં આવે છે, સાચી વાત ને?
હા, એકદમ સાચી વાત અને જ-જંતર મંતર જંતર મંતર એક ખગોળ ખગોળય વૈદિક શાળા છે એ આમ કહો તો અહીં સૂર્ય ગ્રહણ અને સમય માપવા માટે વિશાળ યંત્રો છે અ એટલે જ જયપુર માત્ર પ્રવાસ પ્રવાસનું સ્થળ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને ઇતિહાસનું પણ કેન્દ્ર છે.
અહી દેશી અને વિદેશીઓ પ્રવાસીઓ આવે છે. જયપુરના બજારો પણ ખુબ જ પ્રસિદ્ધ છે આખા વાત સાચી ને તમારી?
ના ના વાત દમ સાચી છે હવે કહેવાયન કે રાજ તરની ભોજનની વાત કરીએ તો દાળબાટી, ચૂરમાં, ગટ્ટાની શાક, કચોરી, ઘેવર અને મઠાઈઓ ખૂબ પ્રસિદ્ધ છે. મને ઘેવર ખૂબ જ ગમે છે. મને પણ ખાસ કરીને તહેવારો દરમિયાન તેની ખુબ માંગ રહે છે. જયપુરમાં કયા તહેવારો ખાસ ઉજવાય છે? શું તમને ખબર છે?
હા, મને ખબર છે જયપુરમાં તીજ તીજ, ગંગોર, દિવાળી, હોળી અને જયપુર લી- લિટરેજ ફેસ્ટિવ લિટરેજ ફેસ્ ટીવલ ખુબ જ જાણીતો છે અને આમ તમે જોવા જાવ તો જયપુરમાં ફરવાલાયક સ્થળો બી ખુબ બહુ બધા છે જેમ કે બજાર તમે કો મેં કીધું એમ અ બજા જાહે જોહરી બજાર, બાપુ બજાર અને ત્રિપોલિયા બજાર હ સ્તકલાની વસ્તુઓ રાજસ્થાનના કપ રાજસ્થાની કપડા, જ્વેલરી, મોજડી માટે જાણીતા છે. અઈ આગળ તમે જોયું હોય તમે અને ખબર હોય તો કે જય અહીયા જયપુરમાં હ પોતાના હાથથી બનાએલી મોજડીઓ, સીવેલી મોજડીઓ બી બહુ ફેમસ છે તમને ખબર છે વસ્તુ
સાચી વાત છે મોજડીઓ હું જયારે અ ખાટું શ્યામ મંદિર ગયો તો રાજસ્ થાન જયપુર ગયો હતો ને તો ખાટું શ્યામ મંદિર ગયો હતો ત્યાંથી તો ખાટું શ્યામ મંદિર થી આવતા અમે હમણાં જયપુર બજારમાં જયપુર સ્ટેશન પહોંચ્યાન તો ત્યાં અમારી ટ્રેન બે-ત્રણ કલાક વાર હ તી તો અમે જયપુર બજારમાં ફરવા ગયા હતા ત્યાં તો જયપુર બજારમાં ફર્યાન તો ત્યાં આગળે મોજડીઓ લેવા માટે અમે ગયા હતાં.
હમ્મ, હા હા, બોલો.
તે એ મોજલો લેવા ગયાને તો એ મોજડીઓ અમને ત્યાંથી ગમી ગઈ તો મેં મારા વાઈફ મા ટે બે મોજડીઓ ત્યાંથી લીધી હતી, તો હજી પણ ચાલે છે, બે વર્ષ થયા. સારી ક્વોલિટીની આવે છે. ત્યાં મોજડીઓ, સાચી વાતને?
હા અને બઉ મસ્ત પ્યોર કેને પ્યોરલી લેધર કે છે ને પ્યોર લેધરની હોય છે. અને એ એમનાથી આમ મસ્ત ડિઝાઇન કરીને આમ સીવીને આપે છે, અને મોજડીયો નુ માર્કેટ પણ અલગ અલગ હોય છે, ત્યાં અને આમ જોવા જાવતો શી ક્ષણની દ્રષ્ટિએ જયપુર પણ ઘણું સારું એવું છે, અહીં શિક્ષણની દ્રષ્ટિએ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ, વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે, ત્યાં પછી આ આમ શું બહાર ગામ અવર જવર માટે બસ મેટ્રો, ટેક્સી અને એરપોર્ટ જેવી પણ સુવિધાઓ ઉપલબ્ધ છે, અને આમ જોવા જાવતો એરપોર્ટ ત્યાં એટલે બનાયેલું છે. કે અમુક અમુક દેશ વિદેશથી ત્યાં અ શું પ્રવાસ કરી પ્રવાસ પ્રવાસ જો આવ તા હોય તો એ લોકોને ટ્રેન કે બસમાં મુસાફરી કરવી અઘરી પડે એટલે એ લોકો એ એરપોર્ટ એરપોર્ટ ની પણ સુ સુવિધા ખુબ જ ઉપયોગ બનાય છે, ઉદ્યોગો વીશે તમે કંઈ કેશો?
હા હ વાત સાચી છે, હવે કેહેવાય કે જયપુરમાં પેલા તો જો ભાઈ આપણેે આ લેધરની વસ તો ઓનું માર્કેટ જે બજાર છે. તે ખુબ સુપ્રસિદ્ધ છે, હવે જયપુરની વાત કરો તો જયપુરમાં હ હોટલ હોટલોનો જે અત્યારે હોટ અતયા જયપુર એ ટુરિઝમ પ્લેસ કહેવાય છે, બધા માટે તો ટુરિઝમ પ્લેસ છે. એટલે ત્યાં આગળ સ્વાભાવિક છે, કે લક્ઝરિયસ હોટલો લક્ઝરિયસ રિસોર્ટસ પછી લક્ઝરિયસ આમ કેવાયને કે ગેસ્ટ હાઉસ બધા હોય છે. ત્યાં સારું એવું અ તેમાં કમાવાનું જે અત્યારે ઘણા બધા તમે જોશો તો લોકો આપડે જયપુર ફરવા જવું છે, તો આપણે પેલા અહીંથી ટ્રેન બુક કરીશું. ટ્રેન બુક કરીશું ને એટલે પેલા આવા જવાની રિટર્નમાં ટ્રેન બુક કરીને આપડે ત્યાં આગળ હોટલ્સ બુક કરીશું ત્યાંના ટ્રાવેલ એજ ટ્રાવેલ ત્યાં આગળ જે આપણને પ્રવાસ ફરાવે એના માટે ગાઈડ હોય છે, બધા બરોબર એ ગાઈડ આપણને બધે લઈ લઈને ફરે છે. પછી આપણને બતાવે છે, કે આ જગ્યાનો ઇતિહાસ કઈ છે, ગાઈડ આપણને કે ભાઈઆ સિટી પેલેસ છે. આ હવા મહેલ છે, તો આ હવા મહેલમાં એની એનો ઈતિહાસ શું છે, તોએ આપણને કે છે, પહી કંઈ ઐતિહાસિક સ્થળોની સ્વચ્છતા જાળવણી પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો અને વૃક્ષારોપણ પણ કરવું જોઈએ ખરેખર પ્રવાસીએ પણ જવાબદારી પૂર્વક આપણે આપડે પણ જઈએ. કે ફરવા ત્યાં આગળ તો આપડણે પણ આ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે આપડે ત્યાં જઈએ તો કોઈ એ ટુરિઝમ પ્લેસ છે, ત્યાં આવે બધા બરોબર મોટા મોટા હસ્તીઓ બી ત્યાં આવતી હશે જયપુર ત્યાં મુવીઝના શૂટિંગ પણ થાય છે, પછી કેહેવાય ને કે જો આવી બધી જ ગયા આપડે જેઈએ ને ત્યાં ગંદકી પેલા તો કરવી જોઈએ નઈ તે જગ્યાને સ્વચ્છ રાખવી આપણે કોઈ હોટલમાં ગયા તો હોટલને પણ હોટલને પણ આપડે એવી કોઈ ખરાબ બગાડવા નઈ કે ભાઈ આ ગંદકી કરવા નહી હોટેલમાં અને બીજી બાબત કઉ તો જઈ પૂર. કહેવાય કે પિંક સિટી તરીકે ઓળખાઈ જાય તો જ્યારે પ્રિન્સ પ્રિન્સ વોલ્સ જયારે જયપુર આવ્યા હતા. ત્યારે આખી સીટી ને પિંક કલર થી રંગી દેવામાં આવી હ તી અને જયપુરમાં શું કેહેવાય આપડે ત્યાં આગળ અત્યાર રાજસ્થાની લો કો. કે પહેર જે રાજસ્થાની જે કપડાં છે ત્યાં હિન્દી ભાષી બધા. બોલવ રાજસ્થાનના જે કપડા છે. ત્યાં આગળ બધા કેવું કે પેલેસ હોય પેલેસ ની બહાર બધા ફોટા આમ રાજસ્થાની લોકોના લોક પેહ લોક ગેટઅપ આખો પોતે કપડાં પહેરશે રાજસ્થાની લુકના. પછી એ પોતા એ કાપડા પહેરીને બાર કેમેરાસમાં ફોટા પડાવશે કેમેરા વાળો. તેમને એ ફોટાની પી ડી એફ બનાઈને વોટ્સ વોટ્સઅપ કરી આપશે કા તો પછી એની એ ફોટા એ એમને કેમેરા માંથી પછી કાઢી ને પ્રિન્ટ આપશે. હ ઘણું બધું ફરવા જેવું છે ત્યાં આગળ, સાચી વાત ને.
એકદમ સાચી વાત ઉદ્યોગો પણ ત્યાં બધા બો હોય છે. રત્ન અને જ્વેલેરી હેન્ડીક્રાફ્ટ ટેક્સટાઈલ્સ. અને પ્રવાસ પ્રવાસન ઉદ્યોગ અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. અને તમે એમ કહો છો કે ત્યાં ઉદેપુર અ જયપુર ટુરિઝમ પ્લેસ છે એટલે આમ જોવા જાવ તો ત્યાં સ્વચ્છ તા બી ખૂબ જાળવવી જોઈએ અને ગમે ત્યાં કચરો બી ના નાખવો જોઈએ ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલ પ્લાસ્ટિકની કોથળિઓ. એનું બી ડસ એના બી ડ એ વસ્તુઓ બી ડસ્ટબિનમાં જ નાખ જોઈએ અને હા આપડા આમ જોવા જાવ તો વારસાનું સંર ક્ષણ કરવું ખુબ જ ફરજિયાત છે. અને મને એમ લાગે છે કે આમ જયપુર જઈને આમ અ આમ તા રાજસ્થાની લુ કમાં પેરવેશ કરીને પણ ત્યાં ફોટા પડાવવા જોઈએ અને ત્યાંની આમ શું કેહેવાય કે ત્યાંના વાર વારસાગત અ સંરક્ષણ ના વારસા ને આપણે સા ચવવો જોઈએ.
ના તમારી વાત સાચી છે પણ પેલું કહેવામાં આવે છે ને. કે જયપુર શહેર તેમાં આવેલી ગુલાબી પથ્થરની બનેલી ઐતિહાસિક ઈમારતો. અને અન્ય મકાનોના બાહ્ય રંગને કારણે ગુલાબી રંગની નગરી તરીકે ઓળખાય છે આ ઉપરાંત લોકવાયકાઓમાં અન્ય કારણો પણ આપવામાં આવે છે જેનો તાર્કિક કે દસ્તાવેજી પુરાવો મળતો નથી. જયપુર વસ્તીની દ્રષ્ટિએ ભારતનું દસમા ક્રમનું મોટું શહેર છે. જે અમદાવાદથી છ સો સાહીઠ કિલોમીટર અને રાજધાની દિલ્હીથી બસો અડસઠ કિલોમીટરના અંતરે આવેલું છે, જયપુર શહેરને યુનેસ્કો એ છ જુલાઈ બે હાજાર ઓગણીસના રોજ વિશ્વ ધરોહર વિષય ઘોષિત કરેલું છે, તો આપણે હવે, જયપુર ફરવા જઈશું. શું કેવું છે તમારું આટલું બધું? સારું ત્યાં ફરવાનું છે, તો આપણે ત્યાં જઈ તો આપણે જયપુર નક્કી કરીએ બરોબર સારું. ચલો, તારે જયપુરનું પ્લાનિંગ ફાઈનલ કરું. પછી તમને હું જણાવ બરોબર. આભાર.
એ સુંદરતા પોતાની આંખે જોવાની મજા જ કઈક અલગ છે. એટલે આપણે જયપુર જ જઈશું, આભાર તમારો.
હમ.